હેલો હા કેમ છે તું.
મજામાં છું તું કેમ છે.
હું પણ મજામાં છું ઘરે બધું વ્યવસ્થિત છે.
હા હા બધા જ મજા. હ છે મેં વિચાર્યું કે કેમ આજે આપણે નાના એવા કોઈ ટોપિક પર વાત કરી લઈએ અને મને પણ અમુક પ્રશ્નો પૂછવાતા તારથી તારાથી સજેશન લેવું તું.
પણ એ તો વાત સાચી છે તો ચાલ આજે આપણેે છે ને સવારે કેમ જલ્દી ઉઠવાનું તેના પર ચર્ચા કરીએ.
ચોક્કસ ચોક્કસ હા. તો આજકાલ છે ને ને એવું થાય છે મારી સાથે કે હું વહેલો ઉઠવાનો અમુક વા પ્રયાસ કરું પણ બરાબર થતું નથી તમે આના પર કોઈ મને સજેશન આપી શકો કે હું પોતાની આદત. તોું કઈ રીતે સુધારું.
હા એ તો હું આપું ને સજેશન શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે છે પણ એક વાર આદત પડી જાય છે પછી બધું સારું લાગે છે તમે રોજ કેટલા વાગે ઉઠો છો.
લગભગ તો મને ઉઠવાનું તો હું પાંચ થી છ વાગ્યા વચ્ચે વિચારું છું પણ ઉઠતા ઉઠતા જ મને સાત સાડા સાત થઈ જાય શું કરું પછી.
અચ્છા હું લગભગ સવારે સાડા પાંચ વાગે ઉઠી જાઉં છું.
એટલા વેલા પછી તમે શું કરો છો.
પહેલા હું થોડું મેડિટેશન કરું પછી વોકિંગ અને થોડું વાચન કરું.
વાહ ખુબ જ સારું છે મારે પણ આ આદત પાડવી છે એટલે જ તો મેં તમને પૂછ્યું કે તમે મને થોડું કઈ આ વિષય પર સજેશન આપો મને ગાઈડ કરો મને તો અમુક વાર સાત વાગે ઉઠવાનું પણ મુશ્કેલ થ. થઈ જાય છે.
એ સામાન્ય છે. પણ પહેલા. ના ઘણા ફાયદાઓ છે.
ફાયદા જેમ કે કયા ફાયદા મને જણાવી શકો તમે.
હા સૌથી પહેલો ફાયદો છે કે તમને સમય વધારે મળે.
હા એ વાત તો તમે એકદમ ખરી કહી હું તો હંમેશા લેટ થઈ જાઉં છું એટલે પછી જલ્દી થી જવું પડે છે મારે જે પણ કામ કરવું હોય.
એજ તો છે વહેલા ઉઠવાથી કોઈ રસ નથી થતો પણ ઊંઘ પૂરી નહી થાય તો પ્રોબ્લમ પ્રોબ્લમ થઈ જાય છે.
હા એ તો છે જો તમે વહેલા સુઈ જઓ તો ઊંઘ પૂરી થઈ જાય છે.
હા એ વાત સાચી છે અગર તમે વહેલા સુઈ જાઓ તો ઊંઘ પૂરી થઇ જાય છે.
એટલે રૂટીન ચેન્જ કરવું પડે મારે બરાબર.
બિલકુલ વહેલા ઉઠવું એટલે વહેલા સૂવું પણ જરૂરી છે.
સવારમાં વેલા ઉઠીને શું ખાસ કોઈ ફીલ થાય છે.
વાતાવરણ ખૂબ શાંત અને ફેશ હોય છે મન પણ પોઝિટિવ રહે છે.
હા મેં સાંભળ્યું છે કે સવારમાં કોન્સન્ટ્રેશન વધારે હોય છે અગર કોઈ બાળકે પણ એક્ઝામ માટે પ્રિપરેશન કરવી હોય અને સવારે વહેલા ઉઠીને વા છે તો એના માટે ઘણું ફાયદાકારક રહે છે બરાબર ને.
હા, સાચું કહ્યું સ્ટુડન્ટ્સ માટે સ્ટડી સ્ટુડન્ટ્સની સ્ટડીઓમાં
એ ટાઈમ બેસ્ટ છે. બરાબર એટલે હું એક્ઝામ વખતે સવારે વહેલે જ ઉઠું છું. જો રોજ આદત બનાવે તો માર્ક્સ પણ ઇમ્પ્રુવ થઈ શકે બરાબર? હલો.